હલો હા કેમ છુ, બેન
બસ મજામાં બટ શું કરો
હા, કઈ નથી આવી તો જોતી હતી કે થોડાક દિન પછી કે આપણે તહેવાર ચાલુ થાય છે.
હા થોડા દિન પછી તહેવાર થઇ જાય છે અને રક્ષાબંધન નવરાત્ર્રી ને બધુ મજા આવી જાય છે. હ.
ગુજરાત ગુજરાત તો નવરાત્રી નું તો એ તો બડો નૃત્ય તહેવાર છે. કે બઉ બધો તહેવાર છે.
તો સાચી વાત. ગુજરાતી સંસ્કૃતિ પરંપરા એને લોકરંગજી ભરપૂર રાજ્ય છે. ગુજરાતની ઓખલ વત તેના સ્વાદિષ્ટ ભોજન સુંદર મંદિરોના ઉદ્યોગ જે નથી પણ તેના રંગબિરંગી લોકનૃત્યથી પણ છે. ગુજરાતની સૌથી પ્રસિદ્ધ લોકનાત્ય ગરબા અને દાંડિયા રાજ છે.
હા સારું છે. સાચી વાત કઈ તમને ગુજરાત નું તો પ્રસિદ્ધ ન તે ગરબાને દાંડિયા કેવાય છે. અને ગુજરાત ના લોક નત્યોને ફત મનોરંજન માટે નથી. પણ આપણી સંસ્કૃતિને પરંપરા અનેને લોક જીવનની ઓરખણ છે. જયારે ઢોલ, ના તાર સાથે ગરબા શરુ થાય ને ત્યારે નાના બાળકો થી લાઈને વડીલો સુધી બ ત ના ચહેરા પર આનંદ જોવા મળે છે. અને ગરબામાં ગરબામાં તો ગોલાકાર ફરીને નાચવાનું વિશેષ મહત્વ છે. અને ગોલાકાર જીવન ના ચક્ર ને એક તા ને અને સમર્સ સંતાનોને પ્રતીક માનવા આવે છે અને નવરાત્રિ હોય ને તો નવરાત્રી દરમિયાન માતા અંબાની આરતી પછી શ્રદ્ધા અને ભક્તિ સાથે ગરબા રમાય છે. એટલે જ તો ગરબા એ ભક્તિ અને સુસસ્કૃતિ નો સુંદર સંગમ છે.
સાચી વાત સાચી બહુ સરસ. ગરભાઈ ગુજરાતની શાન અને ગૌરવ છે. આ નરથી મુખ્ય ત્યાં નવરાત્ર્રીના પવિત્ર તહેવાર દોરણ માં અંબા આરાધના સાથે કરવા આવે છે. ગર્ભ શબ્દ ગર્ભ પરથી ઓછા છે, જે સ જન જીવન અને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે.
સારું કઈ અને ડાંડિયા રાસ રાસમાન બા બે રંગીન દાંડિયા ના તાલ પણ નકી કરવામાં આવે છે. આ નત્ય મારે લઈ તે તલ તાલને અને અનુશાસનો નો સુંદર મેળ જોવા મળે છે. યુવા હોય કે વડીલા ભલે યુવા હોય કે ભલે વડીલો હોય કે ભલે સ્ત્રીઓ હોય કે ભલે પુરુષો હોય બધા ઉત્સાહ સાથે ભાગ લે છે.
અને ગરબાતો અને દાંડિયા ના ગીતો ગુજરાત ગુજરાત ની લોક સંસ્કૃતિને જીવંત રાખે છે આ ગીતોમાં તો માતા અંબાની મહિમા પ્રેમ ને, ભક્તિ ને, અને લોક જીવન ના સુંદર રંગો જોવા મળે છે.
સાચી વાત અને ગરબામાં સ્ત્રી રંગ બિરંગી ચનિયા ચોલી ઓળીને અને સુંદર આભૂષણ પહેરે છે પુરુષ કોડીએ કેડીયા ધોતી અથવા કાપની પજામા અને પાઘડી પહેરી ઉત્સાહ પૂર્વક નક્કી કરે છે ઢોલ, નગાડા, સેહણા એને તાકીનો તાલ પર તેરા તાલ પર બદધા ગોલ ફરીન નાચે છે આ દ્રશ્ય ખુબ જ મનમોહક લાગે છે‌.
સાચી કહ્યું તમને કે આપણે આજે તો આજે તો વિશ્વાસ ના ઘણા દેશોમાં ઘણા દેશોમાં ગુજરાતી સમાજ દ્વારા નવરાત્રી ના ભવ્ય આયોજન થાય છે. પણ વિદેશી લોકો પણ ગરબા શીખે છે. કે અને ગુજરાત ની સંસ્કૃતિ પ્રશંસા કરે છે. હા આપણા માટે ગૌરવ ની વાત છે. ને આપણી સંસ્કૃતિ આપણી પહેચાન. જો આપને આપણા લોકનૃત્યને અને લોકગીતોને પરંપરાઓને અ જાગવી રાખીશુંધી તો આપ આપણી આવતી પેઢી પણ તેવા પર ગર્વ અનુભવ વે છે. મેં તો એટલું જ કહીશ કે ગરબા નુ તાલ દાંડિયા નો રંગ અને ગુજરાતની સંસ્કૃતિ આ ત્રને મળીને આપના રાજ્યની અનોખી પહેચાન બનાવે છે.
સાચીએ અને દાંડિયા રાસ પણ ગુજરાત નું ખુબ લોકપ્રિય લોકનૃત્ય છે. આ નૃત્યમાં હાથમાં રંગીન ડાંડિયા અ લેન તાલ સાથે નાચવાનું આવે છે આ નર્ત્ય ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપિયાના રાસને યાદ અપાવે છે. હા દાંડીયા વખત ગુજરાતમાં જે અ નહી પણ ભારત અને વિદેશી વિદેશમાં ઘણા દેશમાં ખૂબ ઉત્સાહથી રમ્યા છે.
હા સાચી વાત કઈ અને લોક નૃત્યો કોઈ પણ રાજ્યની આત્માં હોય છે. તે એવું કલી ફક્ત નાચ નથી છે પણ તે રાજ્યો નો ઇતિહાસ હે, સંસ્કૃતિ હૈ. પરંપરા અને એ લોક જીવનની ઓળખણ છે. અને ગુજરાત ના ગરબા અને દાંડિયા તો રા વિશ્વભરમાં આગવી પહેચાન બનાવે છે. આ તો ગરબા તો રમતા તમે બધ બધા લોગ એક ગોલાકારમાં નાચે છે નને તો આ ગોલાકાર આપને એકતા નો સંદેશ આપે છે. કે ત્યાં કોઈ નાનો કે મોટો કે ગરીબ કે અમીર નથી હોતો બધા સમાન બનીને માતા બાબા ની આ આરાધના કરે છે. આથી સમાજમાં પ્રેમ ને અને ભાઈચારો ને એકતા નો ભાવ બહુ મજબૂત બને છે. આપનો તો આઈ જ બાળકો ને શીખવાડો
સાચી વાત અને ગરબા અને દાંડી આ વખતે મનોરંજન નથી પણ એકતા પ્રેમ ભાઈચારા અને સંસ્કૃતિ નું પ્રતિક છે. નાના-મોટા, ગરીબ-અમીર, સ્ત્રી-પુરુષ બધા સાથે મળીને આગંદથી નાચે આથી સમાજમાં એકતાનો સંદેશ ફેલાય છે.
સાચી વાત કયો ગુજરાત ગુજરાત તો માં ગરબા સાથે બીજા લોક પણ પ્રસિદ્ધ છે જેવા કે ટીપ્પણી, મેરાત હૂડો અને પ્રધા નૃત્ય આ બધા લોકનૃત્યો ગુજરાત ની વિવિધ સંસ્કૃતિને અને લોક જીવન ને દર્શાવે છે.
સાચી વાત આજ ગુજરાતમાં
આજના તો યુવા એ આપણી આ અમૂલ્ય સાંસ્કૃતિક વાસના ને જાગવી રાખવો જોઈએ કે આધુનિક સંગીત સાથે સાથે પરંપરાગત લોકસંગીત અને લોકનત્ય ને પણ મહત્વપૂર્ણ આપવું જોઈએ. કારણ કે જે સમાજ પોતાના મૂળ ને ભૂલી જાય ને તો તે પોતાની પહેચાન પણ ગુમાવી દે છે.
સારું આજે ગુજરાત ના ગરબાને વિશ્વભરમાં અખર મળે મળે છે. વિદેશી લોક પણ ગુજરાતની આવી જ ગરબા શીખે છે અને લોકનત્ય તેની પ્રશંસા કરે છે. હા આપણા માટે ગર્વ ની વાત છે.
હા જો અને આપણે ગરબા રમ હોય ની તો ગરબા રમતા સમય તો ક વયટી ના ચહેરા પર કેટલી ખુશી જોવા મળે છે જોયો બધી અને આપણેે નાના બાલ આપણે નાના બાળકો ને યુવાનો ને મહિલાઓને અને વડીલો બધા ત સાથે મળીને નાચે છે. આ દ્રશ્ય તો આપણે એકતા અને પ્રેમને અને ભાઈચારા નો સંદેશ આપે છે ને અને નવરાત્ર ત્રી નો તો નો દિવસ દરમિયાન ગુજરાતમાં તો ગાવ ગાવ અને શહેર શહેર માં ભવ્ય ગરબા મહોત્સવ જાય છે. કે રંગબિરંગી રોશની ને સુંદર શૃંગાર ને મધુર સંગીત ઉત્સાહભેર વાતાવરણ જોઈએ નઈ. તો લાગે છે કે આખું ગુજરાત આનંદમાં રંગમાં રંગયું છે.
સાચી વાત દાંડિયા રાજ પણ ગુજરાતું ખુબ લોકપ્રિય લોકપ્રત્ય લોકપ્રિય લોકનૃત્ય છે ને. આમાં હાથમાં રંગીન દાંડિયા દિન તાર સીધા નાચવામાં આવે છે. તો આ બવ સરસ વાત છે અને બહુ ગર્વની વાત છે.
આજે તો ગરબા ને વિશ્વ સ્તરે પણ આગ આગવી ઓ મળલી છેે. કે વિદેશમાં રહેતા ગુજરાતી પરિવાર પરિવારો પણ દર વર્ષ નવરાત્રી ને ઉત્સવ ધૂમધામ થી ઉજવે છે કે વિદેશી મિત્રો પણ ગરબા શીખે છે ગુજરાતી તીથી પ્રભાવિત થાય છે કે આ આપણા માટે ગૌરવ ની વાત છે
સરી સારી
હ